પૈસા છે.
હા આવે છે આવે છે.
હા ટોપિક તમે બોલો કેમે બોલો.
તમે બોલો.
હમ. તો તમને કઈ જગ્યાએ ફરવા નું હ ગમે. પહાડ નદી કે પછી પહાડ કે નદી
પહાડ
કેમ
એે ચ મેને નદી પતા નદીમાં તો એક હોય નહ પણ હાડ ઉપર ચઢવાનું ન ગમે
બરાબર
તમને
મને તો નદી વધારે ગમે
તમે ઉત્તર ગુજરાત ના લાગો છો.
ના મેં ભરૂચની છું.
દક્ષિણ દલા
હમ
એ થોડી ભાષા બલતા લાગે છે.
ના અમે બેસાના થાયને નથી
અચ્છા
તો તમને વરસાદમાં ફરવુ ગમે
હા વરસાદમાં વરસાદ ન ફરવું ગમે એમાં ખાસ કરીને જો પહાડ ની વાત કરી ને એમ તો મારું તો ફેવટ પ્સ પહાડમાં ગ ગીરનાર એમ આ મમ્ી રેવાનું મારે આમ ભાવનગર બોટાદ સાહેબ પણ જુનાગઢમાં આવેલ છે ને ગિરનાર એ ગિરનાર હા તો ત્યાં જો બહ ગમે એમ તો બે ત્રણ વાર તો હું ચડેલો છું. હ છેક સુધી હ ત્રણ વખત એમ તો શરૂઆત અમે જૂની એમાં તો બે સીડી છે જૂની સીડી નવી સીડી છે શરૂઆત
એમાં તો એવું છે ને સમથિંગ કે નવ હજાર નવસો નવ્વાણું પગથ થિયા છે.
હા હા એટલે એમાં બે વસ્તુ છે કે જો તમે નવી સીડી ઉપર શ કરું ને તો આઠ હજાર પગ જેવું થાય છે ને જો જૂની સીડી ઉપરથી ચડો ને તો દસ હજાર પગચિયા થાય છે એમ. બે ફાટા તો એને તો અંબાજી મંદિર થી જ પડે છે આ શરૂઆત કરો તો પેલા તો પાંચ હજાર પગ છે અંબાજી માતા નું મંદિર આવે એમ અંબાજી માતાું મંદિર થી બે સીડી નીચે આવે છે એમ. તો એમાં નવી સડીમ જૂની સેડીયમ જૂની સીડી ઉપર ઉતરો નેમ તો આ વધારે એમ જૂનું આમ કેહેવાય કે જંગલ માંથી આવતો ને એ રીતનો અનુભવ થાય એમ વધારે નવી સડી તો થોડુંક સેફ ને એમ કહેવાય કે એના માટે છે. ને જૂની સીડી ઉપર આપડે મેન તો જટાશંકર આવે ખબર હોય તો નામ સાંભળ્યુંય તો જટાશંકર મહાદેવ છે ત્યાં નદી વહે છે. ત્યાં નદી હોય છે ્યા નદીમાં નાહવાની ને મેન તો એ કારણ એમ અમે તો શરૂઆત કરી છે ને એક પહેલી વખત ગયા હતા ને તો અમે શરૂઆત કરી છેી આઠ થી દસ લોકો હતા અમે તોમે સર્વત કેરી થી સવારને ચાર ચાર વાગે એટલે પાંચ વાગે શઆત ચાર વાગે નીકળ્યા તા પાંચ વાગે ત્યાં ગિરનાર પહોંચી ગયા હતા. પાંચ વાગ્યા શરૂઆત કરી હતી તો ધીમે ધીમે ધીમે ધીમે પછી અમે લગભગ સાત સાડા સાત વાગે અંબાજી બે કલાકમાં અમે અંબાજી પહોંચી ગીયા હતા એમ પાંચ હજાર પગથિયાં અમ્બાજી પછી દર્શન કરીને જ્યાં ઘડી કલાક ત્યાં બેઠા તા અઈયા તો મસ્ત એમ એક એક નંબર હતો. એટલે ફરવાનીની બધી બો મજા આવતી હતી એમ એટલે મેન તો મેન તો માટે જેમ કે સૂર્ય ઉગે સૂર્યાસ્ત થાય. મેન તો એજ જોવા માટે સૂર્યા કોણ મેળવ અમે વહેલા ઉતરી ગયા હતા એટલે સૂર્યોદયો તો લાવો મેળો છે એમ વાદળ તો એટલા તમે એકર ગીયા છો ત્યાં? તમે હાલો.
હાલો.
તમે જુનાગઢ ગયા છો કઈ વાર એમ હા.
હાલો.
હા હા અવાજ આવે છે મારો નથી આવતો? હાલો.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
હા હા તમારો અવાજ તો આવે છે મારો અવાજ આવે છે?
હા હા મારે ખબર ની હું થતું હતું.
હા હા કેમ કે એમ પૂછું? હ હ તમે ગીતા છો કોઈ વાર ગીરના ચઢવા માટે.
એટલે બો નાની હતીથી ત્યારે ગઈ હતી હમણાં તો નઈ ગઈ પણ હવે શું કેવ પાવાગઢ સાઈડ જોયું છે તમે પાવાગઢ
હા હા પાવાગર જોયું છે.
હા તમે પાવાગઢ જવાનું થાય હા
ચાર હજાર પગથીયા છે ને ત્યાં તો.
ના ન નવસો નવ્વાણું આઈ થિંક.
હજાર જ પગથિયાં છે?
હા કદાચ તો એટલા જ છે પછી મને યાદ નહીં એટલે.
એટલું તો કઈ ગણતરી નય આવે.
એટલે એવું તો નથી પણ એટલે ગયેલા છે ખરા પાવાગઢ સાઈડ વધારે મજા આવે પછી ત્યાં સાપુતારા પણ મસ્ત છે પછી અંબાજી તો જોઉ જ
સાપુતારા ડાંગ માં આવું આપડે પાવાગઢ ક કઈ તાલુકા માં આવ્યું જિલ્લામાં
એ મને યાદ નથી પણ ત્યાં ગયેલી છું મેં એમ
અચ્છા હા હા સાપુતારા તો હું એક એક વાર જોય આવ્યો હતુ ચોમાસામાં આ વખતે ગયા તા.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
આ હિલ સ્ટેશન માટે તો પણત ગિરનાનીકતા હતા ને તો એમ કે તમે પાંચ હજાર પગે છે અંબાજીમાં તમે જાાવ ને તો એમ આમ તમને એમ લાગે તમે વાદળની અંદર છો એમ એટલું એટલું ધુમ્મસને એટલું વાદળ હોય ને એમ કેમ ખુબ મજા આવે એમ આપડે ક્યારે. . એટલે ઊંચાઈ ઉપર એ બધા બધું જમવાનુંને પહોંચાડતા એમ. બધા મેગી ને બનાવતા હોય એટલું પાણી ને બધું યા તો પાણીની સુવિધા નથી ત્યા લાઈટને કઈ સુવિધા નથી બધું એટલું ઉપર હુધી પુગાડવું એટલે ચડવાનું હોય તા એમ એ બધ એટલી વસ્તુ લઈ લઈને પહોંચી જાય છે એમ- -
ને પછી એટલે મોગી પણ કેટલી મળે. એટલે એને જ મોઘી મળે છે એમ કે કે અહીિયાંયા ધંધો કરવાની મજા આવે.
ધંધો કરણ મજા ના એટલું ઉપર સુધી પગાડે એની મહેનત એટલી- - આપણે કાયમી તો નથી જવાના એમ નીચે હોય તો નીચે તો બધા કાયમીકને ભ આવતા જતા હોય એમ- - ઉપર સુધી તમે જાાવને ઉપર તો તમે કાયમેી તો નથી ચડવાના. એટલે એને ધંધો કરવા માટે ભાવ વધારે જ રાખવો પડે આ રન કેવાય
હા એ તો છે જ પણ આપડે પણ ધંધો કરીએ તો એમ પ્રોફિટ થાય એમ
હા આપડે ધંધો ક પણ આપડે ચડી નથી શકતા તો આપડણે ધંધો કરી શકવાનો એમ. એટલી વસ્તુ ક્યાં સુધી પહોંચાડવી એટલે આપુંામ આપણે અકલબારી વસ્તુ છે એમ આપણે ખાલી ચડીલે આપણે. વજન વગર ચડીએ તો આપડે એમ થાય કે માંડ માડ ચડે એમ.
બરાબર તો તમારો મનપસંદ તહેવાર કયો છે?
ટોપિક તમે બદલા કરશો તો ટોપિક પૂરા થઈ જશે એમ એક ટોપિક ઉપર જ આપડે છે ને આખા કોલ ઉપર વાત કરીએ તો સારુ એમ.
ઓકે તો બોલો?
કેમ કે ટોપિક તો ઘણા છે પણ આપણે ત્રીસકોલ પૂરા કરવાના હોય ને એટલે એમ.
હા પણ એક પર્સન ને ખાલી પાંચ જ કોલ થાય છે.
પાંચ કોલ તો થાય છે પણ પાંચ કોલ ખા સામેય કરી શકે ને ટોટલ દસ કોલ થઈ જાય ને.
હા એ તો છે તમારી વાત બરાબર છે.
તો બોલો તમે કે મેં બોલુ?
હવે એક જ મિનિટ હું બોલું પછી તમે બોલજો એમ. તો ગિનાર ઉપર જા અમ્બજી પાંચ હજાર પગાવતા ત્યાં ત્યાંથી ઉપર ચડવાનું એટલે ત્યાંથી અમારે છે ને ટૂંક બે ભાગ પડી ગયા હતા એમ કે ચાર જણા ન એમ. નીચે છે ને બે ત્રણ જણા ચડી ચડીને ટાઈમ તો એ ત્યાંથી ને મૂકી દીધું છે એમ અંબાજી થી આગળ ચડ એમ અમે આગળ ચઢવાનું શરૂ કરું છું. પછી અંબાજીથી તમારે થોડુંક ઉપર ચડવાનું આવે થોડુંક નીચે જવાનું આવે એમ. એમની કે એક ધર ઉપર જ ચડવાનું એમ પગથિયા રીતના હતા એમ. તો ત્યાં પછી અ દત્તાત્રેય મહારાજ ની સમાધિ છે એમ બાવીસ માં તીર્થ કર છે ને નેમી ના જેનું કમળ છે પ્રતીક. એનુંં સમાધિ અં છે એમ કચ્છમાં એના નહી કચ્છમાં સમાધિ છે. ત્યાં ચરણ્યાં ચરણ કમળને્યાં છે એમ જુનાગઢ ગીરના પર ક્યાં? સૌથી ઉપર ટોચનું ગુરુ શિખર કેવાય એમ સૌથી આપે ગુજતનુંૌથીઊંચાચુંિખરવાયને ગુરુશિખર. અગયારસો સતર મીટર. હા હા અગિયારસોને સત્તર મીટર એમ. તમે આગળડી કીધું કેમ તમે નાના હતા ત્યારે ગયા હતા વે એમ કેવા છો.
એટલે ના આ ગુરુ શી ર વારું મેં ગયેલી છું હમણાં કયા અંબાજી સાઈડ ગયા તા ને અમે ત્યારે. પાવાગઢ નઈ પણ અંબાજી આબુ અંબાજી આબુથી પછી ગુરુ શિખર એમ.
અચ્છા હા નઈ ગુરુ શિખર અલ અલ હોય એ બધાને પોતાનાુ શિખર હોય એમ જુનાગઢનું ગુરુશિખર એટલે નનેમી નથી એમધાના ગુિખર એટલે મે ઉચું શિખર હોય ને ગુરુશિખર કેવા એમ.
હા તે અમે ગયા ત આબો અંબાજી સાઈડ તો એ સાઈડ હતું ગુરુ શિખર. આબુ બી પણ મસ્ત છે કે આડા આવડા રોડ છે. ત્યાં ગુરુ શિખર છે પછી એક મહાદેવનું મંદિર છે ત્યાં તળાવ જેવું છે. ત્યાં માછલીઓને આપણે દાણા નાખીએને તો હા એટલે એ વ્યુ પણ મસ્ત છે પછી એક સનસેટ પોઈન્ટ છે. ત્યાં આગળ મસ્ત છે આખું બીચ છે મોટો જોયું હોય તો કદાચ તમે.
તમને હે એક વાત. તો તમે છે ને થોડુંક ધીમે ધીમે બોલો એમ બાકી તમે જે ઉતાવરણમાં બધું બોલી જશો ને. તો તમારે તમારે વાત કરવાનું ટોપિક નઈ રેય એમ ધીમે ધીમે બોલો આપડે છે ને એન તમારે ટાઈમ કાઢવાની વાત. હોય તો કેમ તમે કેટલો વધારે ટાઈમ કાઢી શકો તો કેટલો મિનિટથી વાત. કરો એ તમારે મિનટ પુરી થવી જોઈએ એમ. તમાર રીસેસ ફ્રી ટાઈમ જેશ હશે ને એ તમાર અરે હાવ ટોપક હા, આરામથી કેવાનુ તમે અહિયાં. તળ લ ગયા તા તમે માછલી જોઈ તમે માછલી ને દાણા નાહી ખાા મા દાણા. આતીતી એટલે આવ ધીમે ધીમે બોલો તો શું કેવાય કે તમને ટોપિક મળે રહેશે.
તમે વાંધો નઈ આવે મેં બધાં બો ટોપિક છે મારી પાસે.
હ તો વાંધો ની મારી પાસે નથી એટલે.
હા, તો તમે તમે તારે ટેન્શન ના લો મારી પાસે છે ટોપિક.
હા, બોલો ચલો
તો એ તો કઈ ટોપિક હા, આબુ અંબાજી. તો પછી અ કઇ ગયા હતા સનસેટ પોઈન્ટ ત્યાં બી બો મસ્ત છે પછી ત્યાં. એવું છે કે કૌશિકભાઈને અલગ અલગ પિક્ચર પરાય. એ બી મસ્ત છે પછી તો મને યાદ ની આવતું પછી અંબાજી માતાજીનુ મંદિર એ બી મસ્ત છે. બસ બોલો બીજું તો તમે.
એમાં એમ છેને પચાસ પચાસ ટકા વાત કરવી પડે તોફ ગણાયને. તો કોલ ગણા છે તમે કોન્ફરન્સ બોર્ડમાં જોઈને જોઈ લેજો તમારે કેટલા કોલ થયા છે એમ. બાકી આપડે.
મને ખબર જ છે સારું.
એસ હા સારું સારું.
ચાલો તો મેં કોલ મૂકુ અવે